બોલો મજા મજા
શું કરો હો?
આ બેઠા સે એક જાત્રા ગોઠવવાનું વિચાર છે, જવું હોય તો
કે બાજુ જો ફરવા
જાવાન વિચારતો શે સોમનાથ બાજુ
સોમનાથ
સોમનાથ જા
બરાબર.
સોમનાથથી દર્શન બીજા અહિયા કરી સોમનાથ મહાદેવના
બરાબર.
અને પછી વળતા થાય એટલે વળી દ્વવારકા આવે
એટલે જહાજ સે મ અને અમારા છોકરાને લઈ બધાને
એ અને છોકરાઓ હુધી લઈ જવા પછી કોક મોટું સાધન લઈ જવું પડે ગમે તો ઇકો ગાડી નો પ્લાન કર્યો હતો.
બરાબર.
શું કરેને બધાન તમારે બધાને આવું હોય પછી તુફાન ગાડી કરાવની તો આ ન આઠ જણા તૈયાર થયા તા
બરાબર.
તમારે બે તઈ જણા ને આવવું હોય તો પછી ઈકો તોફાન ગાડી કરવી પડે કોણ
બરાબર.
તુફાન ગાડી કરીને પછી જ એ સોમનાથ જાઈ સોમનાથ ના દર્શન બીજા કરીને પાછા વળદા થઈ જાય વડી દવારકા આવું દવારકામાં આઈને દર્શન બીજા કરી ને પછી બેટ દ્વારકા જા બેટ દ્વારકાથી દર્શન કરીને જાય બે ઘડીએ અહીંયા મહાદેવજીનું મંદિર છે.
બરાબર. મહાદેવજીને દર્શન કરીને પછી આપણે તો જઈશું હતો હતો નહિ
જવું તો પડશે ને હા કોક નો ફોન આવે છે. હમમ.
હા જઈએ જઈએ હા તો તપાવો બરાબર.
એક સે મહાદેવજી નું મંદિર છે અહિયાં દર્શન કરવાનું સારું છે જોવાલાયક સ્થળ
પસંદ કરો.
હા પછી અહીં ન્યા કને જાવ પછી વળી રાત રાજકોટ આવાનું રાજકોટ આવીને રાત બીજી રો
બરાબર
તો આગળ અમારે એક માસીયાઈ ભઈ રે છે એમને ત્યાં રહીએ
શું નામ છે ભઈ નું?
અમૃતલાાલ.
અમરતલાલ છે એમ. બરાબર પેલા ટી થયા ગામના અહીં? બરાબર બે ત્રણ ભઈ છે ની ત્યા.
એ ચાર ભઈ સે. પણ અલગ અલગ અલગ રશે એ લોકો તો એક ભઈ વીરચંદ ભઈ નામ બે એક અશોક ભાઈ છે એક પરસોત્તમ ભાઈ છે મારે અમૃતલાલ એમ કરીને ચાર ભાઈ છે.
બરાબર.
એ દાલમોળ રે છે એક અ
હાલ ફોન ચાલુ સે હાલ ફોન ના કરો બરાબર.
એક ભઈ સે. મહેસાણા આવે કોણ હમ.
બઉ મોટી સિટી નગરપાલિકા થઈ ગઈ ને હવે બરાબર પછી
પછી તો રાજકોટ રાત બીજી રહીએ. રાત રહી એને વળી પાછી રાજકોટમાં અમુક અમુક સ્થળ જોવા જેવને જોઈએ.
શું શું જોવા અલા કેવું છે એમ?
એ તો મને કી માહિતી નહી. અહં એક મહાદેવજી નું મંદિર છે. પછી એક હા હા હાથ હાથ હા તો હડમન ક્યાં હોય છે હમ હ હમન છે એવું ક કેમ છે એ હમ પછી એક ગુમડી વળસે કે એવું કોક કેવાય છે અહિયાં કોક તમારા છોકરાનું રેટીયો બીજો થયો હોય તો અહીંયા કોઈક મનતા મોનો તો મટી જાય કે બઉ જાડો છે ઘણો ખુબ જાડો છે આવું બધું જોવા જેવું છે.
હા તો જવું જ જોઈએ. જઈએ ગોઠવ પછી ખાવાનું શું સાથે લઈ જે શું કેવ. હોટલ
હા એ તો હોય એટલે બધા દૂર જ અયા ચો સંગત લઈ જવાનું આવે સાથે તો કોઈ લઈ જવું નહી. ઈ ર તે કોઈ વટાલમ જમવા જ હોટાલમ અને કાઠિયાવાડમાં તો ગમે ત્યાં જો એટલે અહિયાં બધું ફ્રી માં ચાલુ જ હોય છેકે જે સેટિંગ થાય એ ખઇ લેવાનું આપડે જે મળે એ બસો પોચસો. હ. પેટી મૂકી દેવાના હ હ હા આપડફતવું ન ખાવાનું
બરાબર.
પછી અહિયા થી ભી કળે દાય જવા એ વીરપુર આવી
બરાબર. જલારામ ન મંદિર જય જલારામ જય જલારામ ગાયલ ચાલ.
એલા ન જમણવા ચાલુ અહિયાં તો હા ફ્રીમાં અહિયાં તો કોઈ વસ્તુ હાલવો પડતો નથી કોણ હ જ તો
હા તોકાન જઈએ મજા આ કોણ છોકરાઓ બોલા તમારા આજુબાજુમાં
પાસેસે તે ઓ આાથી નકળીએ તે
કે વખતે જવું જ પડશે બરાબર તોહી પછી તો અહિયાં શું કેવાય રણુજા પણ જઈ શકે ને પછી
વા બી રણુદાસ રણુદ દવા પછી સતાધાર જવું હોય તો ઘરાય પછી પો ચશે પાછ કદા કે એમ ના જવું હોય તો હા બડી અવડ વાળા બધું કેમરાય છે થી પાસે પેલા ટીમ પ હા હા એ બહ મોટું મસ્ત છે જોરદાર છે ભજન ભાવ ખાતા હો અહં
આપણી ના મહારાજ નું શું નામ છે
ચૂંટણીના મારેને શાંતિ મ પણ હારા કેવું કોક નોમસે મને એ યાદ નહિ ખાસ કરીને
આ સંધ્યા ને એક વખત લઇ જઈએ સંધ્યા એ ફોન માં સાંભળે હે બધી વાતો
હા તેને આબૂ હોય તો તૈયાર કરી દેવાની અને એ-એ વિદ્યાને ને બેન તૈયાર કરી દેવાની
વિદ્યાને લઈ જાવી હે બરાબર વિદ્યાને સા-ન સંધ્યાને સાયકલ માં બેહાળીન ચળે તો એની જોળે બોંધી બેહ
ફેરા કરીન લઇ જાઈ ને એમ કરતા કરતા-કરતા બે ચાર દિવસ નેકાળી જાહે
હોવ ચાલે બે ચાર દિવસ ફરવાનું મજા આઈ જાય
પસી વળી પાસા વળીએ એટલે ચોટીલા આઈ
ચોટીલા હા ચોટીલામાં પાહુ ચામુંડ માનું બઉ મસ્ત મંદિર સે તેવા પાસું આમ કેવું સે અ પગથીયા ઉ છ હે પણ આમ સીધા પગાથિયા ને એટલે પહિ થા
હું પણ વળતા આવતા આપળા આગળ જુનાગઢ વિહરિ ગ્યું જુનાગઢ જાવાનું હતું ને પસી ચોટીલા આવ હા ગિરનાર ગિરનાર હ ગાંડી ગિરનાર જોવાનું હતું એ પસી હા ઇયા દામોદર કું-કૂવો
કુંડ કાઠિયાવાળ માં એકદી ભૂલો પળ ભગવાન તને એવા કયા તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભુલાવું શામળા
ઇયા એમકે કુવો ના જોયો ત્યાં જીવતો મૂવો
જીવતો મૂવો જીવતો મૂઓ બરાબર હા તો ત્યાં પણ જવું જોઈએ અને ગિરનારમાં કેટલા પગથિયા હે
ગિરનારમાં નવ હજાર નવસો નવ્વાણું
હવે શું કોઈએ આમ ગણ્યા હશે કે ખા
હા ગણેલા કમ્પલેટ જ હોયન તાર વસ્તી એમ એમ ખોટી વાતુંતો નજ કરીન કેને હા નવ હજાર નવસો નવ્વાણું પગથિયા સે પછી એની પ-આતો કાર મહિનામાં જાય તો પરિકરમા કરવાની આવેસ
પરિક્રમા તો ખાસા
હ-હ-હ તો આ સે સત્રી-સત્રીસ-છત્રી કિલોમીટરની સે લગભગ એક બે દિવસ થઇ જાય ઇયા
ગાડી મ્પાવજે ફરવું પડીને નરસિંહ મહેતા હા ભગવાન એક વખત અઠ્ઠાવન વ વખત એમના કામ કરેલા એવી વાત હાંભળી
અને નરસિંહ મહેતાના ભજન કરાવે
હમ નરસિંહ મહેતાનું કોઈ આ ભજન ભાવ અ-કોઈ દુહો કે એવું કોઈક શા
ના નરસિંહ મહેતા નઈ જાગ ને તું જાદવા એવું કોક ભજન સે મસ્ત ભજન સે ઈએ નરસિંહ મહેતાના તો એ વાતે જો અમેરાઇ પૂર્યા સીએને શ્રાદ એ નાખ્યા સે નરસિંહ મહેતાના ભગવોને બઉ કોમ કર્યા સે હ
ભગવાન ના સાચી વાત છે, ભગવાન આપણું પણ કામ કરતો હોય પણ શું હે આપને યાદ નહી રાખતા ને એમને યાદ રાખ્યું આપણે જતા હોય ને બસ ના મળે ને બસ મળી જાય, એટલે આપડ એમ કે અમે કર્યું એમ કઈક સારું સારું મેં કર્યું પણ એવું નને ભગવા કર્યું આપડે ભગવાન આગળ કરીએ ને તો ભગવાન આપણા ઘણા કામ કરે એમ
હ ભગવાનને નીત યા રોજ એનું સમમરણ કરીએ તો ભગવાન તો આપણી પાહેડ છે હમ પછી અહયાથી વળતા થઈ જઈએ અને ચોટી લ એ ચોટીલા ચ પણ માના દર્શન બીજ કરી
બરાબર
તાર રેડી રહી પછી વળતા થઈ જાય તે વળી ઓમણી પાટ અબીજ
અહિયાં પાટડી ખરું ને પાછું સ્વામિનારાયણ ભગવાન મંદિર
હા પાટળ વિ છે હ તો એ સ્વામિનારાયણના દર્શન બીજા કરી રાત્રે રહેવું હોય તો રાત બીજી થઈ હા એતો જોવો સમમાય આવી આતાર નો ટાઈમ થઈ ગયો હોય તો
પછી રોકાવું પડે ને એમ
હ એ તો હોટલમાં જય ત બધે તો ઘર ના હોય ને
હમ ના પણ એમનું મંદિરમાં કઈ પેલું નઈ ફ્રી ઓફ મા રેવાનું હતું એને શું કેવા ધરમશાળા ધરમશાળામાં રહી શકાય.
ધર્મશાળા તય નથી ના પાક દસાડા આવીશું દસાડા થી પંચા પંચાસર આવું પડે પંચાસર પાછું સંખેશ્વર નજીક પડે સંંખેશ્વરમાં કઈક એકસો આઠ કઈક કહેવાય છે. એકસો આઠ એકસો આઠ પંચશ્વર તે પણ પાશ્વનાથ ભગવાનનુ મંદિર બોવ સરસ છે, અ શંખશ્વરની અંદર અન તયાથી પાછું અહિયાં અ પાટણ આવીશું પાટણમાં પાછું પંચાસર આપણે ફાઈ ના
પંચાશરા અયા પંચાસરામાં દર્શન બીજા કરીને પછી રોણકી વાય જઈશું
હા રાણકી વાવ ખરું આપણું પાટણ નુ બઉ એ તો વર્લ્ડ હેરિટેજમાં હેરિટેજ નામ છે.
તારે
પાસો સોની નોટની પાછળ એનું સિમ્બોલ અ આપેલો હો રા
બરા હમ ને હવે એ રાણકી વાવ જઈ અને અત્યારે સોદના ટાઈમે રાતના લગભગ આઠ વાગતાના તો લાઈટિંગનો નજારો બજારો બધો ગોટ
હા લેઝર લેઝર શો ખરો ને પા ટણમા રાણકીવાવ માં સારા એ બ બોવ મસ્ત એમ એકદમ બોવ કેવાય કે પ્રોજેક્ટ ટર ગોઠવેલા હે પ્રોજેક્ટર બઉ મસ્ત રાણકી વાવ દેખાય એમ
તો આથી પછી જોઈને રાત બીજો ફાઈન ઘેર રહી અને સવારે વેલા જઈએ તે હોય સરસ્વતીના કોઠ એક આનંદ આનંદેશ્વર મહાદેવ નું મંદિર છે, મસ્ત
હા મા એ મંદિર પાહન તેઓ ડાયનાસુર
અને એના પેલા કોઠે એના પેલા કોઠે નરડી મ નુ મંદિર છે, મસ્ત ઈ દર રવિવારે અયા મેળો ભરાતો હોય છે.
હા થોડીક વસ્તી આપણે સીપુતરમે હોય એવું હોય છે.
પછી અહિયાથી નીકળી બધું કમ્પ્લીટ થઈ અને હવે હાલ ડાયનાસોર બીજું જોઈ અને અયાથી બાલવા ગામમાં એક રાધી ચારું ને બાલવા વચ્ચે ચાર આપડે સિબુતર કવાય છે, તેઓ દર્શન બીજા કરી
બરાબર.
અને પસી સુટા પડી છું.
હા બરાબર છે. તો સ્રગોતરમા નું મંદિર સારું છે, હવ રેડી રેડી શગોતરમા જાય શીગો તર જય શીગો તર જય શીખો તર જય શીખો તર જાયમાં